હલો
હા કેમ છો
હમ
હલો અવાજ આવે મારો
હા તમારો અવાજ આવે છે
હા કેમ છો
અજામાં તમે કેમ છો
બસ મજામાં શું ચાલે ઘરે બધા મજામાં ને
બધા એકદમ મજામાં શું કરો તમે
બસ હાલ ફ્રી થયા હવે થોડાક વોક કરતા હતા
અચ્છા ખાસો ટાઈમ સુધી જાગો એમ
હા છોકરાઓ ગરમીમાં નીચે રમતા હોય થોડી વાર
હમ એમે તો ગોલો બી ખાઓ
હમ
ગોલામાં કઈ કઈ વેરાયટી આવે
બરફ ગોલામાં
હમ
હા એમાં અલગ અલગ આવે કેડબરી આવે, મેગો આવે પછી ગુલાબ કરીને અલગ અલગ ફ્લેવર ઘણા બધા હોય એમાં ડીસ ગોલા હોય પછી સ્ટક ગોલા હોય પછી ફેમિલી પેક હોય
બરાબર ફેમિલી પેક
એમાં બધા આખા ફેમિલી નો જોડે હોય આખો મો ગોલો હોય એટલે ગરમીમાં આવું બધું મજા આવે આઈસક્રીમ હોય એવું બધું અમે લોકો ફેમિલી સાથે ખાતા હોય મજા આવે
હવે તો કદાચ વરસાદ શરૂ થઈ ગયો. તમારે ત્યાં પડ્યો કે નહી?
ના અમારે ત્યાં હજી નથી પડ્યો, બધા રાહ જોય છે પણ જ નથી
અમારે એક બે વક
હુ હુ ગરમી એટલી અમેય રાહ જોઈ, પણ આવ નથી વરસાદ
આમ તમારે વરસાદ ચાલુ ક્યારથી થાય?
જૂન માં થઈ જ જાય છે. એન્ડ જૂનના એન્ડમાં તો વરસાદ આવી જ જાય, આ જઈએ હવે.
જૂન માં જૂન ના એન્ડમાં? તો તમારો જૂન ના એન્ડ મા એટલે કે છોકરાની સ્કૂલ તો ચાલુ થઇ ગઈ હશે, બરાબરને?
હા, સ્કૂલ તો ચાલુ થઈ ગઈ.
કેટલા કિડ છે તમારે?
કેટલા કિડ છે? તમારા છોકરા કેટલા છે?
છોકરાઓ બે છે. એક નાની બેબી છે. હજુ સ્કૂલ નઈ જતી.
તો તો આખો દિવસ તમને હેરાન કરી નાખતી હશેને?
હા નાના છોકરા ઓય એટલે સંભાળવા એમા ને એમાં જ આખો દિવસ જતો રેય અને ખવડાવમાં પાછળ પાછળ દોડવું પડે
બ પછી તમને આમ બોલ બોલવા લાય શીખી ગઈ કે હવે, હજી બોલતી નથી?
અરે એટલું બોલે એટલું બોલે હવે થકવી નાખે આપડે, એને જવાબ આપી આપીને થાકી જાય જવાબ ના આપી ત્યાં સુધી તો એનું બોલવાનું ચાલુ ને ચાલુ રે, એક ને એક વાત રીપીટ રીપીટ
એવું ક્યારેય બ ? નું આમ એ બોલ બોલ કરતી હોય ને? તમે સુઈ ગયા હો એમ?
હા ઘણી વાર એવું થાય. કેમકે રાતના મોડા સુધી જાગે, કેમકે બપોરે નાના છોકરાને ક્યારેક ક્યારેક આખો દિવસ જાગી ન શકતો, એટલે બપોરે સુઈ જત હોય લે દિવસ પછી સુઈ ગયો હોય, એટલે રાત્રે ની નીંદર નો આવે. એટલે જાગતા હોય અને ને બરોબર સુવાનો ટાઈમ થાય ને મજા આવે. બોલબોલ કરતી હોય, ઘણી વાર ને આપડે નીંદર આવી જાય.
બરાબર છે કેટલા યરનું છે તમારું ચીડ
હા બસ હવે ત્રણ વર્ષની થશે.
ત્રણ વર્ષની થશે હવે એમ.
હા.
બરાબર તો તમને આમ ત્રણ વર્ષમાં એનું બાર પણ કેવું ક લાગ ગ્યું.
ના એકદમ મજા આવે હ. બધું અમે એન્જોય કરી એની સાથે સાથે અને જેમ મજા આવે એમ
હમ. તમારું બાળપ કેવું હતું એને જેવું જતું એવું દેખાય તમને એનામાં
ના અત્યારનું બાળપણ છોકરાઓ નું અલગ છે ને આપડા ટાઈમ ન અમારા ટાઈમ ન લગે ભાઈ. કેમકે આપડા બાળપણમાં તો કઈ આવું હતું જ નઈિ અત્યારે છોકરાઓને મમ્મી પપ્પા જે મહોત્સવ કરવા આવે બધા કરાવ આપને તો એવી કઈ ખબર પડતી નહતી શું મોબાઈલ અત્યારે મોબાઈલ ટીવી બાર ન જમવાનું ફરવા જવાનું ને અલગ અલગ રાઈડમાં મેળામાં બધું કેટલી બધી ફેસિલિટી છોકરાઓને મળે હા. અને જયારે આપડા ટાઈમમાં આવું કયો હતું એનું રીઝન એજ કે આજકાલ બધાને વિકાસશીલ બધે ગામને સિટી બધું થવા માંડું એટલે બધું ધીમે ધીમે પરિવર્તન આવતું જાય ને બધામાં.
હમ તો તમને બી જું બી એવું નથી લાગતું કે હવે આમ છોકરાઓ માટે જે પેલા મા બાપ ધ્યાન દેતા હતા એના કરતા અત્યારે મા બાપ વધારે ધ્યાન દે?
હા એતો વધારે મહત્વની વાત કીધી તમે જ્યારે પેલા તો બાળકો આમ જોઈન્ટ ફેમિલીમાં રતા ને એટલે રમતા-રમતા મોટા થઈ જતા ક એના પાછ બઉુ ધ્યાન નહોતું દેવું પડતું.
હમ હવે એ બાબત એ બધા હવે છૂટા છૂટા છવાયા થઈ ગયા એટલે છોકરાઓને કોઈ મળતું નથી.
હા એટલે છોકરાઓને સ્વતંત્ર મમ્મી પપ્પા રેવા લાગ્યા એટલે એક બાળક માટે એક જણું તો પાછળ જોય જ હમાં જયારે જોઈન્ટ ફેમિલી હોય ત્યારે તો એક દર દિવસ કેટલા બધા છોકરા મોટા છે. થઈ જત.
હા. બરાબર.
જય્યારે હવે એક ફેમિલી માં એક જ છોકરું હમ.
ખ્યાલ આવી જાય કે મોટું થાય ધીરે ધીરે અને મતલબ તે પ્રમાણે એના ખર્ચા આ તે હરાવું ફરાવું એટલે અત્યારે દેખાય પેલા આવું દેખાતું નહતું. બરાબરને? તો તમને આમ તમને આમ તમારા છોકરાઓમાં આમ શું આમ અલગ લાગે એમ?
છોકરાઓ એમ જોય, તો આજના અત્યારનું બાળપણને પેલાનું બાળપણની વાત કરી તો અત્યારે છોકરાઓને આપડા કરતા, બઉ વધારે ખબર પ પડે એમ, છોકરાઓને આપણેે જો ને, કે આપને જેટલી પાંચ વર્ષ ના થાય, જયારે એટલી ખબર પડતી હતી અને અત્યારે બે વર્ષ નું, બાળક થાય હા.
અત્યારના છોકરા, વધારે સ્માર્ટ છે, નહી?
હા, જેમ, જેમ જનરેશન આગળ વધે એમ એમ થોડોક, થડોક
અત્યારના છોકરા, ઉમર કરતા ત્રણ થી, ચાર વર્ષ
હા, હા સાચું કીધું એકદમ.
હા. કારણ કે, અત્યારના છોકરાઓને બધી સમજ પડવા માંડી બધું કેટલું જાણે છે, એ તમને કે કેમ એવું લાગે કે કદાચ આ મોબાઈલ ના લીધે હોઈ, શકે કે શું હોઈ શકે શું કારણ હોઈ, શકે એની પાછળ?
મને તો એવું જ લાગે જ મોબાઈલ એ બહુ ખાસતો જવાબદાર, હ કેમકે મારી છોકરીમાં મેં જોયું મારી નાની બેબી છેને એમાં મે જોયું કે એને, અમે જો, આપીએ દિવસમાં કલાક અડધો કલાક એ ફોન જોતી હોય. એટલે નોટિસ કર્યું, મેં કે એજ જે, જોવે ને વિડિઓઝ, જે નાના, નાના છોકરાઓના, આવે એમાં આપડે અમે ઘરમાં તો ગુજરાત તી બોલતા હોય, પણ વિડીયો જોવે એમાં હિન્દીમા આવતું હોય, ઇંગ્લિશ મા આવતું હોય, એ ફોનમાં જો જો એકટીવીટી જોઈ, જોઈ ને, ને હિન્દી પણ બોલતા આવડી ગયું, અને સાથે સાથે ઇંગ્લિશમા જે છોકરા વર્ડ બોલે, ને એ પણ બોલ તા આવડી ગયો, એટલે મોબાઈલ જોઈ ને ઘણો, એનામાં ફેરફાર આયવો એમ કહી શકાય.
હમ, અને એ જ્યુકેશન ની પેલા કરતા, અત્યારે સારું છે.
હા, ઘણું સારું કે અને અત્યારે
માં કેવું છે, કે લોકો પાસે આવો ફોન હતો નઈ યુટ્યુબ હતું નઈ, કે જેમાં બધું આવી રીતના સર્ચ કરી શકે, હવે તો એક અલગ થી, એની એપ આવે છે, વાય યુ ટૂબ કિડ્સ કરીને એટલે સ્પેશિયલી એના માટે જ બનાવેલી છે, કીધું માટે ઓનલી કે જેમાં બે વરસ ત્રણ વરસ, ચાર વરસ. પાંચ વર્ષ જે રીતનું કીડ હોય, એ રીતના એમાં એના પ્રોગ્રામિંગ આવે. સાથે સાથે રમવાનું ગેમ્સ ગેમ્સ ટાઈપ ના વિડિઓ પછી અ શુ આ તે બધા એવા વિડિઓ આવે કે જેને રિયલ લાઈફ કરતા પેલા ખબર પડી જાય કે આવું આવું બી છે આવું હોય.
હા એ તો તમે એકદમ સાચું કીધું કેમ કે એમાં જોય જોય. છોકરાઓને ખબર પડે કે આંથી આગળ આ પડે શું કરી શકી આમાં મારે જાવું છે મમ્મા મારે આ ખાવું છે જોઈને જોઈને એને છોકરાઓને ખબર પડે અને શીખે પણ.
હા.
એક રીતે સારું છે ને.
તેમાં એક્ટિવિટી બી એવી આવે કે બે વર્ષનું છોકરું છે તો એ બે વર્ષનું કીડ કેટલી કેટલી એક્ટિવિટી કરી શકે ન બઉ બઉ એમ જોવા જઈ તો બઉ ઉઅ એ લોકોએ ટેકનોલોજી વાપરીને બઉ મોટું સંશોધન કર્યું કે બે વર્ષ માટેના કીટ આટલું કરી શકે તો એના માટે આટલી વસ્તુ ત્રણ વર્ષનું કીટ આટલું કરી શકે તો એના માટે આટલી વસ્તુ પછી પાંચ વર્ષનું કીટ ટલું કરી શકે તે એના માટે એટલી વસ્તુ એમાં તો હવે અ બાળકોને રમતા રમતા બધું અ નોલેજ મળે એજ્યુકેશન થાય એ બી સી ડી ના ગીતો આવે નંબર્સ ના ગીતો આવે નંબર્સ નું રમવાનું આવે નંબર્સ નું ગાવાનું આવે.
સાચું કીધું એમ કરતા કરતા બાળકોને મજા આવે એ જોડે જોડે શીખી પણ જાય અને એને મનોરંજન પણ થઈ જાય.
હમ પેલા લોકોને ભણવામાં આ રીતનો રસ નતો પડતો પણ હવે એ રીતના યુટ્યુબ ને આ બધું આવી ગયું ને એટલે હવે હું છોકરાઓને એમાંથી જોઈ જોઈને એ લોકો રમવાનું ને બધું ભણવાનું શીખી જાય. ને એમાં રસ આવે પેલા ના સમયમાં આવું નતું લોકોને બહુ મુશ્કેલી થી સ્કૂલે મોકલવા પડતા.
હા એ તો સાચું કીધું એ તો તમે સાચું કીધું પેલા ના છોકરાઓને મમ્મી પપ્પા શું કેવાય ઢેડી ઢેડી ને લઇ જતા. અને અત્યારના ટાઈમમાં છોકરાઓ જાતે હાથ પકડી બાય બાય કરીને જાય છે.
હમ તમારો મોટો બાબુ જે છે એ એ કેટલામાં ભણે છે.
એ ત્રીજામાં ભણે છે અત્યારે.
અચ્છા. ટીચામાં પણ એ તે ગુજરાતી મીડિયમમાં જ ભણે છે.
ના એ ઇંગ્લિશ મીડિયમમાં જ.
અચ્છા તો તમે કેમ એવું ચૂઝ કર્યું કે ભાઈ ઈંગ્લિશ મીડિયમમાં ભણે એમ તમે ચૂઝ કર્યું કે એને જા તે ચૂઝ કર્યો
ખરેખર તો મારો જ વિચાર હતો કેમ કે આજ કલ ઇંગ્લિશ નું એટલું બધું આપડે જોઈએ ને બધી વસ્તુમાં ઇંગ્લિશ બધી જગ્યા એ ફરજિયાત થઇ ગયું છે.
એ બરાબર. એ બરાબર છે.
સારું ત્યારે તો પછી વાત કરીએ હું થોડુંક કામ પતાવી દઉં એક બાકી છે.
ઠી છે ઠીક છે.
હા પછી મળી.
ઓકે બાય.